હલો.
નમસ્તે.
નમસ્તે કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણે ફેસ્ટિવલ વિશે વાત કરીએ.
હા ખૂબ સરસ ટોપીક છે મને ફેસ્ટિવલ ખૂબ ગમે છે.
મને પણ ફેસ્ટિવલ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે.
બિલકુલ ફેસ્ટિવલ્સ લોકોને એક સાથે લાવે છે અને ખુશી નો મોહોલ બનાવે છે.
ગુજરાતમાં ઘણા પ્રસિદ્ધ ફેસ્ટિવલ ઉજવવામા આવે છે જેમ કે ઉતરાયણ, નવરાત્રી અને દિવાલી.
હા ઉત્તરાયણમાં લોકો પતંગ ઉડાવે છે. આકાશ રંગબેરંગી અ પતંગોથી ભરાઈ જાય છે.
મને ઉત્તરાયણના ઊંધિયુ અને જલેબી પણ ખૂબ ગમે છે.
મને પણ પણ નવરાત્રી મારો સૌથી પ્રિય ફેસ્ટિવલ છે.
નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની મજા જ અલગ હોય છે.
હા અને લોકો સુંદર ટ્રેડિશનલ ડ્રેસ પહેરે છે.
સાચી વાત ચનિયા ચોલી અને કેડિયુ ગુજરાતની ઉલ્લાખ છે.
સાચી વાત છે. નવરાત્રી ધોરાણ લોકો માં અંબાની પૂજા પણ કરે છે.
હમમ. દિવાળી વિશે તમારે શું કેવું છે?
દિવાળી પ્રકાશ નું ફેસ્ટિવલ છે અ લોકો ઘર સાફ કરે છે અને દીવા પ્રગટાવે છે.
હમમ અને મીઠાઈ વેચે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે.
હા દિવાળી પર પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની ખુશી મલે છે.
સાચી વાત. ભારતમાં બીજી પણ ઘણી ફેસ્ટિવલ છે જેમ કે હોલી, ઈદ અને ક્રિસમસ.
હા હોલીમાં લોકો રંગો સાથે રમતા હોય છે અને ખૂબ આનંદ આનંદ કરે છે.
હમમ ઈદમાં લોકો નમાજ પડે છે અને એકબીજાને ઈદ મુબારક કહે છે.
હા અને ક્રિસમસમાં ક્રિસમસ ટ્રી સજવવામાં આવે છે અને ગિફ્ટ આપવામાં આવે છે.
આ બધા ફેસ્ટિવલ આપના પ્રેમ અને એક ન સંદેશ આપે છે
હા ફેસ્ટિવલ્સથી સમજમાં ભાઈચારો વધે છે
હ તમે કોઈ ફેસ્ટિવલ ની તૈયારીમાં ભાગલો છો
હું ઘર સજાવવામાં અને રંગોલી બનાવવામાં મદદ કરું છું
રંગો રંગોલી ઘરની સુંદરતા વધારે છે
તમે શું કહો છો ફેસ્ટિવલ દોરન
હું મારા પરિવાર સાથે પૂજા કરું છું અને મીઠાઈ બનાવવામાં મદદ કરું છું
આ તો ખુબ સરસ વાત છે
ફેસ્ટિવલથી બાળકો પણ ખૂબ ખુશ થાય છે
હા બાળકોને નવા કપડાં અને મીઠાઈ ખૂબ ગમે છે
સાચી વાત આજના સમયમાં ફેસ્ટિવલ સોશિયલ મીડિયા પર પણ સેલિબ્રેટ થાય છે
સાચી વાત લોકો ફોટોઝ અને વિડિયોઝ શેર કરે છે
પણ મને લાગે છે કે ફેસ્ટિવલનો અસલી આનંદ પરિવાર સાથે ઉજવામાં આવે છે
હું પણ આ વાતે આવાત સાથે સહેમત છું
ફેસ્ટિવલથી આપને આપની સંસ્કૃતિ વિશે જાણવા મળે છે
અને નવી પેઢીને પરંપરા સમજાવવાની તક મળે છે
ફેસ્ટિવલ લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે
હા લોકો જુદા જુદા શહેરોમાં હોય તો પણ ફેસ્ટિવલ પર મળે છે
તેથી સંબંધોમાં પ્રેમ અને લાગણી વધે છે
હા ફેસ્ટિવલ્સ વિના જીવન થોડું નિરાશ લાગે છે
બિલકુલ ફેસ્ટિવલ જીવનમાં ઉત્સાહ અને ઉર્જા લાવે છે
હા આપણે બધા ફેસ્ટિવલ્સને પ્રેમથી અને જવાબદારી સાથે ઉજવવા જોઈએ
સાચી વાત હા અને પર પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ
સાચી વાત ઈકો ફ્રેન્ડલી રીતે ફેસ્ટિવલ્સ ઉજવવું આજની જરૂરિયાત છે
મને આ ડિસ્કશન ખૂબ ગમ્યું
મને પણ ફેસ્ટિવલસ ખરેખર આપણા જીવનના રંગીન બનાવે છે પણ હું એમ કેતી હતી કે આપડી વાત ખુબ સરસ રીતે ચાલી રહી છે પણ આપણે ચાલો ફેસ્ટિવલ વિશે વધુ વાત કરીએ
હા જરૂર ફેસ્ટિવલ લોકોને રોજ રોજની જિંદગીની વ્યવસ્થામાંથી થોડું રાહત આપે છે
બિલકુલ લોકો ઉત્સાહ સાથે ફેસ્ટિવલની રાહ જોતા હોય છે
આવતા પહેલાં બજારો પણ ખૂબ જી જીવત
હા દરેક જગ્યા ક્યાય સજાવટ અને ખરીદીનો માહોલ હોય છે
મને ફેસ્ટિવલ પહેલા શોપિંગ કરવી ખૂબ ગમે છે
તમે મોટા ભાગે શું ખરીદો છો
હું નવા કપડાં ગિફ્ટ્સ અને ઘરની સજાવટની વસ્તુ ખરીદું છું
હું પણ એવું જ કરું છું ફેસ્ટિવલ દોરન નવા કપડા પહેરવાની મજા જ અલગ હોય છે
હા અને ફોટો પાડવાની પણ મજા આવે છે
આજકાલના યુવાનો તો ફેસ્ટિવલને સોશિયલ મીડિયા સાથે પણ જોડે છે
સાચી વાત લોકો રીલ્સ અને પોસ્ટ બનાવીને પોતાની ખુશી શેર કરે છે.
ફેસ્ટિવલની અસલ ભાવના ભૂલી જાય છે.
સાચી વાત તો ફેસ્ટિવલ નો મુખ્ય હેતુ પ્રેમ એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનું છે.
અચ્છા તમે બાલપણમાં કયો ફેસ્ટિવલ સૌથી વધુ ગમતો હતો.
મને તો દિવાળી ખૂબ ગમતી હતી.
કેમ એનું કાઈ કારણ
કારણ કે વેકેશન હોય મીઠાઈ મળી અને ઘરમાં બધા સાથે હોય.
વાહ મને તો ઉત્તરાયણ ખૂબ ગમતું હતું.
હમ પતંગ ઉડાવવાની મજા માટે
હા મને મિત્રો સાથે ટેરેસ પર આખો દિવસ પસાર થાતો
ઉત્તરાયણમાં કાયપો છે બોલવાની પણ મજા હોય છે.
બિલકુલ ઈ ઉત્સાહ આજે પણ યાદ આવે છે.
સાચી વાત ફેસ્ટિવલ આપની આધુનિક પણ સુંદર બનાવે છે.
સાચી વાત કહી દરેક ફેસ્ટિવલ સાથે કેટલીક ખાસ યાદો જોડાયેલી હોય છે.
સાચી વાત મારા ઘરમાં દિવાળી પર બધા મળીને સાથે ગમતા હોય જમતા હોય છે.
હા મારા ઘરમાં પણ એવું જ થાય છે.
ફેસ્ટિવલ સમયે દૂર રહેતા સંબંધીઓ પણ મળવા આવે છે.
હા અને ઘણા સમય પછી મલવાની ખુશી મળે છે.
સાચી વાત આજના ડિજિટલ યુગમાં પણ આ પરંપરા જીવિત રહેવી જોઈએ.
હા કારણ કે ફેસ્ટિવલ્સ માત્ર મનોરંજન નથી. પણ સરકાર અને સંસ્કાર અને સંબંધ તો નો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે.
કેટલાક ફેસ્ટિવલ પ્રાકૃતિ સાથે પણ સંબંધિત હોય છે.
હા જેમ કે ઉત્તરાયણ સૂર્યની દિશા સાથે સંબંધિત હોય છે અને કેટલાક ફેસ્ટિવલ કૃષિ સાથે પણ જોડાયેલા હોય છે.
હા ખેડૂતો માટે પણ ઘણા ઉત્સવો ખાસ હોય છે.
હા ફેસ્ટિવલથી અર્થવ્યવસ્થાને પણ લાભ અ થાય છે.
કેમ એનું કારણ
કારણ કે ફેસ્ટિવલ સમયે બજારમાં વેચાણ વધી જાય છે.
હા દુકાનદારો અને નાના વેપારીને ફાયદો થાય છે.
હા આ રીતે જ ફેસ્ટિવલ સમાજ અને અર્થ અર્થતંત્ર બંને માટે મહત્વપૂર્ણ છે.
સાચી વાત તમે ક્યારે કોઈ બીજા રાજ્યનો ફેસ્ટિવલ જોયો છે.
હા હા મેં તો કેરલા ને ઓનમ વિશે ઘણું સાભ સાંભળ્યું છે.
ઓનમ ની સજાવત ત અને ભોજન ખુબ પ્રસિદ્ધ હોય છે.
હા અને પંજાબનો ભાઈ સખી પણ ખુબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
ભારતની વિવિધ તા ફેસ્ટીિવલમાં બસ દેખાય છે.
હા દરેક રાજ્યની પોતાની ઓળખ છે.
પણ બધા ફેસ્ટિવલનો સંદેશ એક જ હોય છે.
હા પ્રેમ સા અ સદભાવના અને ખુશી
સાચી વાત તમે ઇકો ફ્રેન્ડલી ફેસ્ટિવલની વાત કરી હતી.
હા આજે આ ખુબ જરૂરી છે.
લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
હા અને કુદરતી વસ્તુનો વધુ ઉપયોગ કરવો જોઈએ તેથી પર્યાવરણ પણ સુરક્ષિત રહે અને આવનારી પેઢી માટે પણ શરૂ આ સારું રહે
સાચી વાત ફેસ્ટિવલ દોરન સેવા કરવા પણ કરી શકાય અને ગરીબ લોકોને મદદ કરવી એક સરસ રીત છે.
સાચું કહ્યું કેટલાક લોકો ફેસ્ટિવલ પર કપડાં અને ભોજન દાન કરે છે આ પણ એક પ્રકારની ઉજવણી છે.
બિલકુલ મને લાગે છે કે ફેસ્ટિવલ મનાવ-મનાવ-મનાવતો ઉત્સવ પણ છે.
હા, ખુબ સરસ વાત કહી તમે.
આભાર.
આપણેે દરેક ફેસ્ટિવલ નો આદર કરવો જોઈએ.
પ અહ પરસ્પરા સન્માન પણ વધે છે.
હા અને સમાજમાં એક તા મજબૂત બને છે.
આજ ભારતની અસલી તાકાત છે.
સાચું કહ્યું તમારાથી વાત કરીને મને બહુ સારું લાગ્યું.
મને બી બહુ જાણવા મલ લ્યુ.
હા, ચાલો બાય.
બાય.